હલો કેમ છો નમસતે.
બસ મજામાં. બોલો
આજે મને એક રસપ્રદ વિષય યાદ આવ્યો બચેલા ખોરાકનો ઉપયોગ
સરસ ચાલો ટોપિક પર આપણે જે વાત કરીએ હું મજામાં આ વિષય ખરેખર ઉપયોગી છે. આપણે ઘરે ઘણી વાર ખોરાક બચાવી દઈએ છે.
હા સાચી વાત છે અને ઘણી વાર એ સીધો કચરા પેટીમાં જાય છે. મને લાગે છે કે આ મોટી સમસ્યા છે.
હ સાચી વાત છે બિલકુલ મને યાદ છે કે નાના હતા ત્યારે ઘરે એક પણ રોટલી બગાડવા દેતા ન હતા.
હા સાચી વાત મારા ઘરે પણ એવું જ હતું. મમ્મી માતા કહે કે અન્નનું સન્માન કરવું જોઈએ.
હમ્મ આજે લોકો પૈસા પૈસા વધારે છે પણ ખોરાક પ્રત્યે કદર ઓછી થઈ ગઈ છે ને.
બિલકુલ સાચી વાત તમે કહી. હોટલમાં પણ લોકો વધારે ઓર્ડર કરે છે અને પછી અડધું છોડી દે છે.
હમ્મ. મને તો આ જોઈને ખરાબ જ લાગે કે કેટલાક લોકોને તો બે સમયનુ ભોજન પણ નથી મળતું હતુ.
હ રાઇટ સાચી વાત તમે ઘરે બન બચેલી રોટલીનું શું કરો છો?
અમે ઘરે બચેલી રોટલીનું બધી ઘણી બધી જગ્યાએ ઉપયોગ કર્યો હતો.
હમ્મ સવારે રોટલીનો ચેવડો બનાવીએે છીએ.
હ સાચી વાત છે સવારે રોટલીનો ચેવડો બનાવીએ ઘણી વાર ખાખરા બનાવીએ.
બરાબર રોટલીના લાડવા પણ મને ખૂબ ભાવે છે.
હ રોટલીના લાડવા અને બચેલા ભાત નું પણ અમે એવું જ બનાવી દઈએ છીએ.
ભાતમાંથી ફ્રાઇસ ફ્રાઈ રાઈસ રાઈસ કટલેસ કે રાઈસ ઢો કળા બની શકે છે.
હા રાઈસ ઢોકળા વિશે બહુ વાર મેં સાંભળી રહ્યું છે.
હા તેમાં બચેલા ભાતનો સારો ઉપયોગ થઈ જાય છે.
હા આ તો ખરેખર સર સર્જાત્મક વાત વિચારવા જેવી વિચાર વાત છે.
ખોરાક બગાડવા કરતાં તેને નવું રૂપ આપવું વધુ સારું.
હ તમે ધ્યાન આપ્યું હશે તો લગ્ન પ્રસંગમાં કેટલો ખોરાક બગડે છે.
બહુ વધારે લોકો બધી વાનગીઓ ચાખવા માંગે છે, પણ પૂરી કરતા નથી.
નથી સાચી વાત છે, તમારી મને લાગે છે કે થાળી માં ઓછું લેવું જોઈએ અને જરૂર પડે તો ફરી લેવું જોઈએ.
આ એક સારી આદત છે, આ રીતે ખોરાકનો બગાડ ઓછો થઈ શકે.
હ કેટલાક દેશોમાં તો ખોરાક બગાડ તમે જાગૃત અભિયાન પણ ચાલે છે, ને
હા મે પણ સાંભળ્યું છે, અને કેટલાક સ્થળો એ વધેલો ખોરાક જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવે છે,
હ આપણા સમાજમાં પણ આ સંસ્કૃતિ વધારે મજબૂત થવી જોઈએ, ને
બિલકુલ ઘરમાંથી જ આ આદત શરૂ કરવી જોઈએ.
હ બચેલા શાક નું તમે શું કરો છો?
અમે બ બચેલા શાક માંથી સેન્ડવીચ નું પૂરણ કે પરોઠા બનાવી બનાવીએ છીએ.
સરસ સરસ આ તો મને બઉ જ પણ નવી વાનગી લાગે ને
હા, બિલકુલ સાચી વાત હા બિલ કુલ સાચી વાત અને તેમને ખબર પણ ના પડે કે આ બચેલા શાક માંથી બન્યું છે.
ખોરાક પચાવવામાં પણ મદદ કરે
હ હું પણ એવું જ માનું છું રસોઈ એક કલા છે,
હા, તમે ક્યારેક ખોરાક ખોરાક દાન વિશે વિચાર્યું છે
હ કેટલાક લોકો વધેલો સુરક્ષિત ખોરાક જરૂરિયાતમંદ લોકો સુધી પહોં ચાડે છે.
પણ આ પ્રશ્ન છે
હ અને ખોરાક નો બગાડ ઓછો કરવો એટલે માત્ર પૈસા બચાવવું નહી પણ સંસાધનો બચાવવું પણ છે.
ત નાળ ઉજ નક
દરેક ની કદર કરવી જો, હા, એટલે જ દરેક દાણા ની કદર કરવી જોઈએ.
બરાબર અને ઘરે જમતી વખરે જેટલું જોઈએ એટલું જ લેવું જોઈએ.
હા, સાચી વા આજની પડીને આ મૂલ્ય ન સમજાવો બહુ જ
અને ખોરાક ના પગાર વિશે શિક્ષણ પણ આપવું જોઈએ.
તો ફર આવી શકે છે, એના
અને ઘરે જમતી વખત જેટલું જોઈએ એટલું જ લેવું જોઈએ.
હા, સાચી વાત છે આ એક નાની પણ અસરકારક વાત છે, અને બહુ મોટું સ્વરૂપ
બિલકુલ સાચી વાત છે, તમારી નાની આદતોથી મોટા પરિણામ મળે
મને ઘણા વિચારો મળ્યા છે, વાતચીત ઘણા વિચારો આવ્યા છે મારા
મને પણ બચેલા ખોરાકને નવી વાનગી માં બદલવું ખરેખર રસ્પ્રદ છે,
ચાલો આગળ આગળની વાત આપણે બીજું ચર્ચા કરીએ તો જો એટલે કે પહે પાછલી વાતમાં આપણે બચેલા ખોરાક નો ઉપયોગ ઘણી વિશે વાત કરી હતી.
જરૂર આ વિષય એટલો મોટો છે કે ઘણી વાત કરી શકાય.
મને પણ આ વાત બઉ ગમ્યું એટલે ખોરાક બચાવ એટલે પર્યાવરણ ને પણ મદદ કરી શકાય.
બિલકુલ એક થાળી ખોરાક પાછળ કેટલા સંસાધનો વપરાય છે તે વિચારવું જોઈએ.
સાચી વાત છેે આ ખોરાક ભવા માટે પાણી ઘણો ઉપયોગ થાય છે
એટલે જયારે આપડે ખોરાક બગાડીએ છીએ ત્યારે આ બધા સંસાધનો પણ બગડે છે.
સાચી વાત છે આ દ્રષ્ટિએ તે જોતા ખોરાક નું બગાડ ગંભીર લાગે છે આપણને.
મારા એક ઓળખીતા દર અઠવાડિએ રસોડું અને ફ્રીજ તપાસે છે.
શા માટે એવું કર્યું એ લો
કેમ કે પહેલા જોઈ લે છે કે કઈ વસ્તુ જલ્દી વાપરવાની છે અને તેના આધારે ભોજન બનાવી છે.
હા તો ખુબ જ ઉપયોગી વિચાર આવે.
હા આથી વસ્તુઓ ખરાબ પણ નથી થતી ઘણી વાર આપડે વસ્તુઓ ખરી દીયે છે અને પછી બોલી જઈએ છીએ.
સાચું છે ફ્રીજમાં પડેલી વસ્તુઓ ઘણી વાર વપરાતી પણ નથી.
મને લાગે છે કે ખરીદી કરતા પહેલા યાદી બનાવવી જોઈએ.
હા સાચી વાત છે જરૂર કરતા વધારે વસ્તુ લેવા લેવી જ ના જોઈએ.
મને લાગે છે હા યાદી તો હોય તો જરૂર કરતા વધારે વસ્તુઓ લેવાતી નથી.
જેમ કે બચલી દાળ તમે ક્યારે ઉપયોગ કરો છો?
હા બાચલી દાળ માંથી દાળ પરોઠા અને દાળ હાંડવો બનાવી શકે.
ના હોય દાળ હાંડવો આતો નવો વિચાર આવે છે લડ
અને એક વાર પ્રયત્ન કરજો ખુબ સ્વાદિષ્ટ લાગે છે.
સાચી વાત છે રસોઈમાં નવા પ્રયોગો કરવા કરવાથી નવી વાનગીઓ પણ મળે છે આપણને.
હા બિલકુલ સાચી વાત છે તમારી બાળકો માટે પણ સારી વાત છે. અને પરિવારમાં લોકોને પણ સ્વાદ અલગ અલગ મળે છે.
સાચી વાત છે એટલે ખાસ કરીને જયારે વાનગી સુંદર રીતે પીરસવામાં આવે ને તો પીરસવાની એની ખોરાક ની મજા કઈક અલગ થઈ જાય.
હમ હમ. એક જ વસ્તુને નવી રીતે રજૂ કરી તો લોકો વધુ પસંદ કરે છે.
હમ ક્યારેક લોકો બચેલો ખોરાક પણ બીજાને આપી શકે છે.
સાચું છે. હા જરૂરિયાતમંદ લોકો માટે આ ખુબ મદદરૂપ બની શકે છે.
હા નાની શરૂઆત પણ મોટું પરિણામ આપી શકે છે આપણને
મને લાગે છે કે દરેક ઘરમાંથી આ શરૂઆરૂ શરૂઆત થવી જોઈએ
હા બદલાવ ની શરૂઆત થઈ શકે છેજથી
આ આદત થી થાળી માં બચતો ખોરાક ઓછો થાય છે.
એક રોટલી પણ બચાવી ને તો પણ સારી શરૂઆત કેહેવાય આપણે
ખોરાક નો સન્માન કરવો દરેકની જવાબદારી છે.
સાચી વાત છે અન્નને આદર કરો ખોરાક નો બગાડ ઓછો કરો અને એ સંદેશ દરેક સુધી પહોચાડવું જોઈએ આપણે
ખુબ સરસ આજે ઘણી નવી વાતો શીખવા મળી
હ પણ હવે કેવું છે કે આપણેે બી આપડા ઘરે બી આ વસ્તુ કરવું જોઈએ. કે ચલો ભાઈ આજે આ બગડ્યું છે. તો એને કાલે થોું ઓછું કરીને માપ કરીયે
કે વાત છે હા અન્નો બગાડ ના કરવો જોઈએ એ
અને ઘરે બી આપડે થારીમાં અન્નને લઈને બેસે તેને પગે લાગવાની અને એને પ્રાર્થના કરવાની હે ભગવાન
અને અત્ય્યારે તો સંસ્કારમાં એ પણ શીખડવામાં કે શ્લોક બોલીને જમવા જોઈએ.
હા એ વસ્તુ તો બહુ સારી વાત છે. અન્ન નો બગાડ તો થવું જ ના જોઈએ
આ સંદેશ દરેક સુધી પહોંચવો જોઈએ.
હા જરૂરી છે આ સંદેશ જો દરેક સુધી પહોંચે ને તો ક્યારેય અન્નો બગાડ થાય નહી અને આગળનું ભવિષ્ય આપણું ઘણું સુધરી જાય.
મને પણ આગળ ફરી કોઈ રસપ્રદ વિશે વાત કરીશું.
હમ કરું ચોક્કસ ચોક્કસ આપડે એની
જરૂર જરૂર આવજો આવજો